હા મિત્ર આવી રહ્યો છે.
હા તો શું મિત્ર તમે જમી લીધું હવે?
હા મિત્ર હવે થોડી વાર પેલા જ હુંજમી આવ્યો.
હ હા મિત્ર હવે મેં જમી લીધું. શું તમે હવે ફ્રી
હા મિત્ર હવે હું ફ્રી જ છું.
હા તો આપણે થોડી ઘણી વાર પ્રવાસ અને ગુજરાત ના સ્થળો પર ચર્ચા કરીએ.
હા ચોક્કસ.
હ તો મેં એમ વિચાર્યું હતું કે આજના સ્કૂલો તેમજ કોલેજો તરફથી પ્રવાસ માટે ખુબ જ અનેક જગ્યાઓમાં લઈ જાય પરંતુ ગુજરાત એ પ્રવાસન ક્ષેત્ર ભારતનું એક ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાજ્ય છે જેથી ત્યાં ગુજરાતમાં અનેક જગ્યાની આપણે મુલાકાત લેવી ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે. અહીં આ દરિયા કિ રણ, પર્વતો, ઐતિહાસિક ધરોહર અને ધાર્મિક સ્થળોનો અદ્ભુત સંગમ જોવા મળે છે. જેમાં આપણે ગુજરાતમાં જો ખાસ સત્ર તરીકે જોઈ એ તો પ્રસંગિક કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા થી લઈને ખુશબુ ગુજરાતથી સુધીની એક લાઇન ગુજરાત ના પ્રવાસ ભવ્યતા દર્શાવે છે. તો હું તમને ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા તરીકે જણાવુ તો આપણું પહેલા નંબર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી. જે વિશ્વનું સૌથી ઉચ્ચ પ્રતિમા એકસો બ્યાસી મીટર ધરાવતી છે. જે સરદાર વલ્લભભાઈ પટેલ ને સમાપિત કરેલી છે. આ માત્ર એક પ્રતિમા નથી પણ હવે એક મોટું ટુરિસ્ટ હબ બની ગઈ છે. જેમાં ફ્લાવર્સ અને જંગ સફર આકર્ષણના કેન્દ્રો બની ગયા છે. જ્યાં અનેક લોકો આજે ગુજરાતમાં પ્રવાસન તરીકે આવતા હોય છે. બીજું તરીકે જોઈએ તો આપણે રાણી કી વાવ. જે પાટણમાં આવેલી છે. યુનેસ્કોન દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ કરવામાં આવી છે. આ વાવ તેને અદ્ભુત કોતરણી અને સ્થાપત્યકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી છે. જેમાં ઘણા વિદેશીઓ તેમજ ભારતીયન લોકો અહીંયા મુલાકાત માટે આવે છે. અને આમ જોઈએ તો ગુજરાતનું પ્રખ્યાત મંદિર જે મોઢેરાનું સૂર્ય મંદિર છે. આ સોલંકી વંસના રાજા દ્વારા બંધાયેલું આ મંદિર સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનો બેજોડ નમૂનો છે. અહીં દર વર્ષે ઉતરા મહોત્સવ યોજાય છે જેનો આનંદ મેળવા ઘણા બધા લોકો ત્યાં જતા હોય છે. અને આમ જોઈએ તો અમદાવાદની આપણી હેરિટેજ સિટી. આ ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેમાં ઘણા બધા લોકો ત્યાં જતા હોય છે અને અહીં સાબરમતી આશ્રમ સીદી સધની જાળી અડાલજની વાવ અને અ સંસ્કૃતિ જોવા જેવી છે. જેની ઘણી બધી આજના આધુનિક વર્ગમાં પણ ખુબ જ પ્રખ્યાત છે. અને આપણે આમ જોઈએ તો કુદરતી સૌંદર્ય અને વન્યજીવન. એમાં મેં તમને જણાવ્યું એમ જ કે કચ્છનું સફેદ રણ. આગળ જોવાલાયક હોય તો શિયાળામાં સિઝનમાં જ જવાય. શિયાળામાં યોજાતો રણ ઉત્સવ અહીંનું મુખ્ય આકર્ષણ બનાવી દે છે. તેથી મુખ્યત્વે લોકો ત્યાં સિયાળાના સમયમર્યાદામાં જતા હોય છે. પૂનમની રાત્રે સફેદ મીઠાના રણની સુંદરતા અદ્ભુત આનંદિત વાતાવરણ બનાવી દે છે. તેથી ઘણા બધા લોકો સિયાળામાં જતા હોય છે અને આપણું ફેમસ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. સમગ્ર એસિયામાં માત્ર ગુજરાતના ગિરમાંચ એસિયાટિક સિંહ જોવા મળતા હોય છે, જે ઘણા બધા લોકો ગુજરાત આ દીજના રાષ્ટ્રીય ઉદ્યાનનુ મુલાકાત લેતા હોય છે. અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને સફારીના શોખીનો માટે આ સ્ર્ગ સમાન માનવામાં આવે છે, કારણ કે ઘણા બધા ત્યાં ફોટોગ્રાફી કરવા માટે જતા હોય છે, સાપુતારા આ એક ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન નથી, પરંતુ એક એવું સ્ટેશન છે જે આપણને ખુબ જ આકર્ષણ કરતું સ્ટેશન કરી દે છે, ડાંગ જિલ્લામાં આવેલું આ આ કક્ષા મા વિલક્ષમ ચાદર ઓઢીલે છે. અને અહીંના ધોધ જેમ કે ગીરા ધોધ જોવા લાયક બને છે, આ ખુબ જ જોવા લાયક સ્ત છે તો મિત્રો તમે કશું જણાવશો.
હા મિત્રો તમે ઘણી બધી વાતો કરી છે હવે ગુજરાત ના પ્રવાસન સ્થળો છે. એના વિશે કે પ્રવાસ માત્ર મનોરંજન માટે નહી પરંતુ નવા સ્થળો નવી સંસ્કૃતિ ઈતિહાસ અને પરંપરાઓને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પ્રવાસ કરવાથી મનને શાંતિ મળે અને જ્ઞાન પણ વધે છે, અને નવા અનુભવો પ્રાપ્ત થાય છે. ગુજરાત ભારતનો એક સમૃદ્ધ રાજ્ય છે, જે તેના એક ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો દરિયા કિનારા જંગલો અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતનું મહત્વ ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની ભૂમિ તરીકે એ પણ ઓળખવામાં આવે છે, અહી ઉદ્યોગ કૃષિ વેપાર અને પ્રવાસ નો ખુબ જ વિકાસ થયો છે. ગુજરાતના લોકો તેમની મહેમાન વાથી મહેનત અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો જોવા જઈએ જે તો કે દ્વારકા જ્યાં દ્વારકામાં ભ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે જાણીતી છે. અહીં આવેલા દ્વારકાધીશ મંદિર ચાર ધામ નો એક દર વર્ષ લાખો શ્રદ્ધાળુઓ અહી દર્શન કરવા માટે આવે છે. એવી જ રીતે સોમનાથનું મંદિર શ કે સોમનાથ મંદિર ભારત ના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ માનવામાં આવે છે. અને અરબી સમુદ્ર ના કિનારે આવેલું આ મંદિર તેની ભવ્યતા અને ઐતિહાસિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવેલી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ તમે કવી રીતે કે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની સૌ થી ઓછી પ્રતિમા સ્ટેચુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અહી મ્યુિયમ વેલી ઓફ ફ્લાવર અને અન્ય આકર્ષકો પણ છે. એવી જ રીતે ગીર ઉદ્યાન જે ગીર અને એસીયન્ટિક સિહો ન એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. અહીં સિંહ ઉપરાંત દીપડો હરણ અને અનેક. પક્ષીઓ પણ જોવા મળે છે અને કચ્છનું રણ તો કચ્છનું રણ સફેદ રણ અને રણોત્સવ માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું છે. પૂર્ણિમાની રાત્રે સફેદ રણ નું સૌંદર્ય અદભુત લાગતો હોય છે અને એવી જ રીતે એક અહ એક બીજું હિલ સ્ટેશન છે જે સાપુતારા કે સ તમે કીધે રીતે કિસ્સા આપ તારા ગુજરાત ન એક માત્ર હિલ સ્ટેશન છે. અહીની ઠંડી હવા હરિયાળી અને સુંદર દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અને એવા ઘણા બધા ત્યાં જોવાલાયક દ્રશ્યો પણ છે જે ખુબ જ આનંદિત હોય છે. અને કારણ કે એ બધું ડુંગરોમાં આવેલું છે અને આસપાસ ઝડવાઓ પણ ઘણા બધા છે. તો એક સાપુતારા એક માત્ર એક પર્યટન સ્થળ છે એવી જ રીતે પાગળ અને ચાપાન એ પણ જોવા લાયક સ્થળ છે જે પાવાગઢ પર આવેલું મહાકળ માતા નું મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે અને નજીક નું જાપાન ઐતિહાસિક સ્થળ છે. અને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી તમે કયો તે રીતે એ મોઢેરાનું સૂર્ય મંદિર મંદિર તેની અનોખી સ્થાપત્ય કલા અને સુંદર પત્રા માટે જાણીતું છે અને દેશ વિદેશ ના પ્રવાસીઓ અહી મુલાકાત લઈ છે. એજ રીતે ગુજરાતના પ્રસિદ્ધ તહેવારો પણ છે. અમુક જે ગુજરાતમાં ઘણા બધા લોકપ્રિય છે. જેમ કે નવરાત્રી ઉત્તરાયણ રઋણોત્સવ જન્માષ્ટમી અંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. એ ઘણા બધા તહેવારો ખુબ જ જાણીતા અને પ્રસિદ્ધ છે. અને ગુ એમ જોય તો કે ગુજરાત ઐતિહાસિક ધાર્મિક કુદરતી અને સાંસ્કૃતિક વૈવિધ્ય ભરપૂર ભાજવે છે. અહીંનો પ્રવાસ માત્ર જોવા જેવા નથી પરંતુ આપણને આપણા વારસા અને સંસ્કૃતિ સાથ જોડે છે. પ્રવાસ જ્ઞાન વધારે છે અને જીવનનો અનુભવ પણ આપે છે. તો તમે શું કેશો મિત્ર?
હા મિત્ર તમારી વાત સાચી જ છે. કે આ ગુજરાતના પ્રવાસન સંથથા તેમજ આમાં કેટલાક સ્ળ છે જે આપણા સાંસ્કૃતિક પેઢીઓ દરમિયાન ચાલી આવતા તહેવારો તેમજ એના લગતા જોડાયેલા હોય છે. તેથી આપણે ખુબજ આનંદ થી આપને ઉજવતા તેજ આનંદ મેળવીએ છીએ. તો મિત્રો તમે આ સમય આપો એનો તમારો આભાર.
હા મિત્ર તમારો પણ આભાર.
હા.